બો
શું કરો છો? મજામાં?
બસ મજામાં. તમે શું કરો છો? મજામાં?
એકદમ મજામાં. મેં કીધું બઉ દિવસ થયા, મેં કીધું તમારી જોડે વાત નઈ કરી, મેં કીધું કરી લઈએ.
હા, હા, હા કરીએ, કરીએ.
શું તમે જમી લીધું?
હા, બસ અમે તો જમી લીધું. તમે જમ્યા?
હા બસ જમીને ઊભા થાયન, મેં કીધું બહુ આમ વર્ષો થઈ ગયા મેં કીધું જેમ કોલેજ પતી છે તેમ પછી આપડે મેળ જ નથી પડતો વાતચીત નો, મેં કીધું આજે થોડોક સમય હોય તમારી જોડે તો આપડે માજો મસ્ત એક વિષય છે, આમ કહેવાય ને કે દક્ષિણ ભારતની મુસાફરી આપ પણે એના પર થોડીક વાત કરીએ. બરાબર ને?
હા કરીએ, કરીએ. આમ આ વિષય તો ખુબ જ રસપ્રદ લાગે છે મને.
બિલકુલ. અને કહેવાય ને કે દક્ષિણ ભારતમાં છે ને આમ સુંદર ભાગો માંથી આમ એક છે કહેવાય ને કે દક્ષિણ ભારત તો.
હા ત્યાં તો ઘણા રાજ્યો આવેલા છે નહીં?
બિલકુલ દરેક રાજ્યની આમ ભાષા અલગ અલગ હોય છે, તમને ખબર
હા એ તો છે જ પછી સાથે સાથે દરેક જગ્યાની સંસ્કૃતિ પણ અલગ અલગ હોય છે.
બિલકુલ ત્યાં તો છેને, ઘણા પ્રાચીન મંદિરો પણ આવેલા છે.
હા અને જે આ મંદિરો છેને, એની રચના ખુબ જ સુંદર હોય છે.
એ જ ને આમ ઘણા લોકો તો છેને, આ મંદિર જોવા પણ જાય છે તમને ખબર
હા સાચી વાત છે ને અને મંદિરોમાં શાંતિનોો અનુભવ પણ થતો હોય છે.
બિલકુલ કહેવાયદક્ષિણ ભારતમાં તો છે ને ઘણી હરિયાળી પણ હોય છે, આમ
હા હરિયાલી તો એકદમ સરસ હોય છે, ત્યાં તો મોટા મોટા વૃક્ષો પણ હોય છે.
એજ ન અને કેટલુંક આમ વિસ્તારમાં છેને, ઓછા પહાડો પણ આવેલા
હા પછી પહાડો ઉપરથી સુંદર દ્રશ્યો પણ જોવા મળતા હોય છે.
બિલકુલ અને ત્યાં ઘણા ઝરણા પણ આવેલા છે.
હા અને વરસાદના સમયમાં ઝરણા વધુ સુંદર લાગતા હોય છે.
બિલકુલ આમ દક્ષિણ ભારતની આમ દરિયા કિનારી પણ આમ જાણીતી હોય છે, તમને ખબર
હા એ તો છે જ અને ત્યાં સવારે અને સાંજે સુંદર દ્રશ્યો જોવા મળતા હોય છે.
બિલકુલ આમ ઘણા લોકો છેને, સમુદ્ર કિનારે ફરવા પણ જાય છે.
હા સમુદ્ર કિનારે તો બહુ મજા આવી જાય ત્યાં તો શાંત વાતાવરણ પણ હોય છે.
બિલકુલ આમ કહેવાય ને અને ત્યાં તો સવારેને સાંજે બે જગ્યાએ સુંદર દ્રશ્યો પણ જોવા મળે છે, અને આમ કહેવાય ન
આમ દક્ષિણ ભારતમા છે ને આમ બઉ જ અલગ અલગ પ્રકારના આમ એ પણ હોય છેબગીચાઓ પણ હોય છે.
હા બગીચામાં તો વિવિધ પ્રકારના ફૂલો પણ હોય છે.
હમ્મ બિલકુલ અને ત્યાંના તો શહેરો પણ આમ વિકસિત હોય છે ને આમ
હા ત્યાંના શહેરો તો વિકસિત હોય છે અને રાસ્તાઓ પણ ગણ. સારું રી ઘણી સારી રીતે બનાવેલા હોય છે.
બિલકુલ અને રેલવે સેવા પણ આમ સારી હોય છે ત્યા
હા પછી બસ સેવા પણ ઘણા સ્થળો સુધી મળતા હોય છે.
બિલકુલ આમ મુસાફરી કરતા કરતા ઘણી નવી જગ્યા પણ જોવા મળી જાય છે, ખબર તમને
હા એ તો છે નાના દરેક જગ્યાની અલગ અલગ ઓળખ હોય છે.
બિલકુલ એમ કેટલાક તો સ્થળો છે ને ઇતિહાસ માટે જાણીતા હોય છે, આમ
હા ના પછી કેટલાક સ્થળો પ્રાકૃતિક સૌંદર્ય માટે પણ જાણીતા હોય છે.
બિલકુલ આમ દક્ષિણ ભારતમાં તો છેને, ઘણા આમ સંગ્રહાલય પણ જોવા મળે છે.
હા અને ત્યાં જૂના વસ્તુનું સંરક્ષણ પણ થાય છે.
બિલકુલ ના કેટલાક તો સ્થળો પર છે ને મોટા બગીચા પણ હોય છે, આમ
હા પછી ત્યાં લોકો ચાલવા અને આરામ કરવા પણ જતા હોય છે.
એ જ નહી આમ દક્ષિણ ભારતના તો જો ને હવામાન ઘણા ભાગોમાં છે ને ગરમ હોય છે તમને ખબર છે.
હા એ તો છે જ ને અને કેટલાક પહાડ વિસ્તારમાં ઠંડુ હવામાન પણ હોય છે.
બિલકુલ આમ ત્યાંના તો છે ને ઘણા નદીઓ પણ વહે છે, ત્યાં એટલી બધી નદીઓ છે ને કે તેની વાત વાત જ કંઈક અલગ છે અને એટલી બધી સુંદર હોય છેને, તે નદીઓ
હા અને નદી કિનારે ઘણી સુંદરતા જોવા મળે છે, અને સાથે સાથે દ દક્ષિણ ભારતમાં વિવિધ પ્રકારના વૃક્ષો પણ ઉગે છે.
બિલકુલ આમ કેવાય ને નારિયળના વૃક્ષો ઘણા જોવા મળે છે, આમ કેવાય ને અને કેળાના બગીચા પણ ઘણા હોય છે, ત્યાં તમને ખબર
હા તો ખરું જ અને સાથે સાથે મસાલાની ખેતી પણ મોટી માત્રામાં થતી હોય છે, ત્યાં
બિલકુલ અને તેમાં પણ મરી ઈલાયચી અને આમ લવિંગ પણ ઉગાડવામાં આવે છે, ત્યા
હા અને આ મસાલા ઘણા દેશો સુધી મોકલવામાં પણ આવતા હોય છે.
બિલકુલ આમ દક્ષિણ ભારતમાં છેને, ઘણા ઉત્સવ પણ ઉજવવામાં આવે છે.
હા અને દરેક ઉત્સવની અલગ અલગ રીત હોય છે, ઉજવવાની
એ જ ને અને લોકો છે ને પર પરંપરાગત કપડાં પણ પહેરે છે તે દરમિયાન
હા એ અને તેના રંગ અને રચના સુંદર હોય છે.
બિલકુલને ત્યાં છે ને નૃત્ય કલા નું પણ પ્રસિદ્ધ એમ એ હોય છે એમ કે
હા અને પછી સંગીતની પરંપરા પણ ઘણી જૂની છે ત્યાં તો
એ જ આમ ઘણા લોકો તો છે ને કળા શીખવા પણ જાય છે ત્યાં
હા અને બાળકો પણ વિવિધ કળામાં ભાગ લેતા હોય છે.
બિલકુલ આમ દક્ષિણ ભારતમાં તો છે ને ઘણા આમ પ્રાણી સંગ્રહાલય પણ છે અડ પરથી વાત કરીએમ
હા બિલકુલ હ ત્યાં વિવિધ પ્રાણી જોવા મળતા હોય છે.
બિલકુલ આમ પક્ષીઓ પણ છે ને ઘણી આમ કેવાય ને સંખ્યા માં જોવા મળતી હોય છે.
હા એ તો ખરું છે અને કુદરતી સૌંદર્ય લોકોને આકર્ષિત પણ કરતા હોય છે.
બિલકુલ અને મુસાફરી દોરણ છે ને ઘણી માહિતી પણ મળતી હોય છે આમ
હા અને નવા સ્થળો વિશે પણ જાણવા મળે છે.
બિલકુલ આમ ઇતિહાસ અને સંસ્કૃતિની પણ માહિતી મળી જાય છે.
હા અને ભૂગોળ વિશે પણ ઘણું શીખવા મળે છે.
બિલકુલ આમ કેવાય ને કે દક્ષિણ ભારતમાં છે ને ઘણા પ્રસિદ્ધ આમ પુલ પણ આવેલા છે આમ
હા કેટલાક પુલ ગણા તો
બિલકુલ ત્યાંના છે ને ઘણા મોટા આમ બંદરો પણ હોય છે આમ કેવાય
હા એ તો ખરું અને સમુદ્રી વ્યાપારમાં તેનો મોટો ફળ હોય છે ફાળો હોય છે
બિલકુલ, અને મુસાફરી છે ને ઘણી નવી વસ્તુઓ જોવા મળતી હોય છે અમ
હા અને એ બધું તો ખરું જ અને સાથે સાથે જ્ઞાનમાં પણ વધારો થાય છે.
બિલકુલ અને આવી મુસાફરી છે ને આમ દેશની વિવિધતા સમજાવની મદદ કરે છે આમ અને આમ જોવા જઈને એ દક્ષિણ ભારતમાં તો છે ને ઘણા કુદરતી કુદરતી સ્થળો પણ હછ એ પણ બાકી છે અને જોુવાને અને આવેલા છે.
હા અને આ સ્થળો છે ને વર્ષભર લોકોને આકર્ષિત કરે છે.
બિલકુલ અને ત્યાંના તો ઘણા મોટા આમ તલાવ પણ આવેલા હોય છે.
હા પછી તળાવ પાસે શાંત વાતાવરણ હોય છે.
બિલકુલ આમ સવારનો સમય ઘણો સુંદર લાગતો હોય છે ત્યાં તો
હા અને સૂર્ય ઉક્ત દ્રશ્ય બહુ મનમોહક થઇ જાય છે.
બિલકુલ આમ સાંજે આકાશમાં છે ને આમ એનો રંગ જ આમ અલગ જ અને સુંદર દેખાતો હોય છે આકાશનો રંગ
એકદમ સાચી વાત ને આ દ્રશ્ય જે છે ને ઘણા લોકોને ગમતા હોય છે
બિલકુલ આમ કેહેવાય કે એમ દક્ષિણ ભારતમાં છે ઘણા નવા આમ ગામડા પણ છે.
હા અને જે ગામડામાં સરળ જીવન જોવા મળે છે.
હમ બિલકુલ ત્યાંની તો ખેતી પણ મોટા પ્રમાણે આમ પ્રમાણમાં જ થતી હોય છે.
એકદમ સાચી વાત છે અને ખેડૂતો મહેનત થી પાક ઉગાડે છે ત્યાં તો
બિલકુલ આમ કેવાય ને કે ચોખાની પણ ખેતી બધી જ ત્યાં થાય છે.
હા એ તો ખરું અને શેરડી અને અન્ય પાક પણ ઉગાડવામાં આવતા હોય છે ત્યાં
બિલકુલ આમ કેહેવાય ને કે ઘણા વિસ્તારમાં તો છે ને ફળ ની પણ ખેતી થાય છે તમને
હા એ તો છે જ અને કેળા અને નારિયેલ ઘણા જોવા મળે છે ત્યાં તો
બિલકુલ આમ ત્યાંના તો બજાર પણ છે ને આમ ખુબ જ મોટા હોય છે
હા પછી વિવિધ વસ્તુ એક જ જગ્યાએ મળે છે.
હા એ તો છે આમ હાથ થી બનાવેલી વસ્તુ પણ મળી જતી હોય છે ત્યાં
હા અને આ વસ્તુ કળાનું સુંદર ઉદાહરણ છે.
બિલકુલ કેમ કે દક્ષિણ ભારતમાં છે ને ઘણા પુસ્તકાલય પણ છે
હા અને ત્યાં ઘણા પુસ્તકો સાચવેલા હોય છે
બિલકુલ આમ આમ કેવાય ને કે શાળા અને આમ મહાવિદ્યાલયમાં પણ આમ ઘણા છે ત્યાં
હા અને શિક્ષણને ઘણું મહત્વ આપવામાં આવે છે ત્યાં
બિલકુલ આમ. ઘણા આમ વિદ્યાર્થીઓ પણ છે ને દૂર દૂર થી અભ્યાસ માટે આવ્યા છે ત.
હા અને અભ્યાસ સાથે સંસ્કૃતિ વિશે પણ જાણવા મળે છે ત્યાં
બિલકુલ દક્ષિણ ભારતમાં તો છે ને ઘણા આમ ક કે ફૂલ અને આમ રસ્તા સારા હોય છે ત્યાં.
હા અને મુસાફરી સારી બનાઈ જાય છે ત્યાં તો.
એજ ને અને રેલવે સ્ટેશન પણ મોટા જ હોય છે ત્યાં
હા અને દરરોજ ઘણી ટ્રેનો આવતી જતી હોય છે ત્યાં સ્ટેશન પર
બિલકુલ આમ બસ સેવા પણ ત્યાં સારી ચાલતી હોય છે તમને ખબર
હા એ તો ખરું જ ને અને નાના ગામ સુધી પણ પહોંચી શકાય છે બસ સેવાથી
એજ ને અને કેટલાક તો સ્થળો પર તો છે ને આમ મોડી ની પણ સેવા પણ હોય છે એમ કેવાય ને કે આમ નદી માંથી જવું હોય તો.
હા સાચી વાત છે. પછી ત્યાં નદી પરથી જવું એકદમ ખુબ જ રાસપ્રદ લાગતું હોય છે.
એ બિલકુલ આમ દક્ષિણ ભારતમાં તો છે ને ઘણા વન વિસ્તાર પણ છે.
હા વન વિસ્તારોમાં તો કેટલા વિવિધ પ્રાણીઓને પક્ષી જોવા મળે છે.
બિલકુલ અને આમ કે ને કે વનનું આમ. આમ સરાહના કર ખુબ જ આમ જરૂરી છે આમ.
હા એ તો. હા એ તો ખરું અને કુદરત નું રક્ષણ બધા એ કરવું જ જોઈએ.
બિલકુલ અને વરસાદ પછી તો આમ હરિયાલી વધી જાય છે તમને ખબર ત્યાં.
હા એજ ને વરસાદ પછી તો વૃક્ષો અને છોડ પણ તાજા લાગે છે.
એજ અને મને આ તમારી જોડે આ વિષય પર વાત કરીને અને તમારી જોડે થી આટલું બધું જ્ઞાન મળીને ખુબ જ મજા આવી ગઈ આપણે ચોક્કસ એક નવા વિષય પર ફરીથી.
હા મને બી ખુબ જ મજા આવી આપડે ચોક્કસ વાત કરીશું.
હા મલ્યા.
હા મળે.